હલો
અવાજ આવે છે
હોવે અવાજ આવે
બોલો શું કે છો
એ બતાવો કે હમ
બોલો બોલો
એ કહો કે બચપનમાં કેવું હતું સ્કૂલ ટાઈમ
સ્કૂલ ટાઈમ તો સારી હતી હમણાં કરતા જોવા જઈએ તો પેલાની લાઈફ હકર હતી સારી હતી
હોવે એ તો છે નાના હતા તો એમ થ તું કે મોટા થશુ તો લાઈફ સરળ થઈ જશે પણ હવે એમ થારું કે બચપન હ
હા એ તો છે જ હવે સ્કૂલમાં હતા ત્યારે અમે ટ્વેલ્થમાં હતા ને ત્યારે અમારા ટીચર કતા હતા
કે તમને અમારી સ્કૂલ અને કોલેજ સાથે મતલબ બિલ્ સાથે હતી તો પછી કોઈ વખત બપોરના રિસેસ ના ટાઈમમાં કે પીરિયડમાં વચ્ચે પાણી ભરવા કે એમ તેમ જતા તો ત્યાંની લાઈફ જોઈને એમ થતું કે યાર કોલેજમાં કેટલું હારું કે ત્યાં લોકો મતલબ છોકરાઓ એમાં જ ફર્યા કરે ક્લાસીસ કરવા હોય તો કરે નહી તો કઈ નહી અહિયાં તો ટ્વેલ્થ ફરજયાત હ ફરજિયાત બેસવું પડે ત્યારે અમે ટીચરને કીધું ને તો ટીચરે એમ કીધું કે હમણાં જે ટ્વેલ્થની લાઈફ છે ને એ તમે લાઈફ ટાઈમ યાદ કરશો કે હા કોલેજમાં આવશો ને તો બી એમ થશે કે આના કરતા સ્કૂલ લાઈફ સારી હતી ભલે અહીં ડિસિપ્લીન સ્ટ્રીિક્ટ વધારે હોય
જે મજા સ્કૂલમાં છે તે કોલેજમાં નથી ને કોલેજમાં જાય તે પછી ને લાઈફમાં નથી એટલે જો એક વખત એ સ્કૂલ લાઈફ કે એજ્યુકેશન લાઈફ છૂટી ગઈ એટલે પછી પતી ગયું પછી તમારે રોજ ની ઘીસી પીઠી લાઈફ ચાલુ થઈ જાય
મજા આવતી યાર સ્કૂલ માં જવાની કેવા દિવસો હતા મજાના હવે કેવું થઈ ગયુ જવાબદારીઓ આવી ગઈ ને બધું
હા એક તો છે જ હવે મોટા થઈએ તો પછી શું કરીએ
એ તો છે હ શું કરે
તમને ઘરની જવાબદારીઓ આવે લેડીસોને અમને ધંધાની નોકરીની જવાબદારીઓ આવે
એજ ને જ બોહ જલ્દી મોટા થઈ ગયા એવું લાગે
સ્કૂલ માં બઉુ મસ્તી કરી
કરી એવડી એ નહ વા આમ માપની
કેવો સ્વભાવ હતો શાંત કે પછી એકદમ મામ વધારે મસ્તી ખો ઓ કેમ મતલબ માં કે પછી સ્કૂલ માં પિક્ચરમાં બતાવે કે નટખટ છોકરા હોય એકદમ બ બોહ મસ્તીખોર હોય અમુક શાંત હોય
એટલે જ સ્કૂલ માં તો એકદમ શાંત જ રહેવાનું કદીક વાતોમાં છે એમાં નામ ના આવું ખબર કદી ના જ આવતું નામ
એવું કેવું તો તો શું મજા આવે
સીન્સરે રેવાનું હતું
ના ના ના તો તો લાઈફમાં મજા આવે તો તો લાઈફમાં મજા શું હવે લાઈફમાં મજા લેવી હોય તો કશું ને કશું યાદગાર પળ બનાવી હોય સ્કૂલમાં તો એ મજાની લાઈફ કેવાય સ્કૂલ લાઈફ કેવાય
તો બેંક વેન્ચરને તોું બનવ ને તની દાટ નથી સાંભળવી મારે એ બધું
અમે તો એટલાક બઉુ માર ખાધો છે
ના ના એ માર નથી ખાવી એટલે
એ એમ બી લેડીસ સ્કૂલ ગર્લ્સ ને સર લોકો કે ટીચર લોકો બહુ ઓછું જ મારે ગર્લ્સ લોકો એમ બી વધારે વધારે વધારે મસ્તી કરતા હોય તો છોકરાઓ
હા એ તો એમાં પછી બેગ પેન્ચર વાળે
હા એ રેવાનું જ ને હવે એટલે તો પાછળ બેસતા જ જો આગળ બેસે તો સિન્સેર ના હોય
ને પાછુ સ્કૂલ માં ચાલુ પ્રિયડે નાસ્તો કર હતાયતાય એ બ બહ મજા આવતી યાર બધા કોમન ન એ તો
નાસ્તો કરે પછી પેલાના ટાઈમમાં હ ચોકી મળતી પછી બોર કૂટ મળતું પછી અ પેલો આમ આમ પના ટાઈપ ન પેલો આમ કેરી ન એટલે એ થાઈક નું મળતું ખાટું ખાટું
મજા આવતી ખાવાની
હા તે શું છે કે એક કેરી ન એક બાજુ હોય ને એક બાજુ મસાલો હોય તો મસાલો તોડી ને એ કેરી એનામાં બોળી બોળી ખાવાની આમ ખાટી મીઠી લાગતી
એટલે સ્કૂલ માં સ્કૂલમાં તો ત્યાર આપણા સમયમાં તો શું છે કે એક બે ને પાંચ વધારેમાં વધારે પાંચ રૂપિયા થ એટલે લોટરી કેવાથી એક બે રૂપિયા યદ મળતા આમને ત
હો પાંચ રૂપિયા મળે એટલે ઘણું થઇ જતું
એક બે રૂપિયા મળતા તે બી મહિનામાં અમુક વખત જ એક બે રૂપિયા મળતા તે રૂપિયા આપણેે છે તે અમે તો આમાં જ મતલબ બોરકૂ જ લઈએ કે ક્યારેક એવી આઈટમ લઈએ જે ક્લાસ માંમ વધારે પડીકા આવે ને એવી આઈટમ લેતા જલજીરા છે તો ક્લાસમાં જોું કે છેલ્લી બેન્ચ ઉપર બેઠા હોય ને ક્યારેક અ એવા સર નો લેક્ચર કે મતલબ પીરિયડ આવી ગયો હોય તો છેલ્લી બેન્ચિસ ઉપર બેઠા બેઠા બધા જેટલા ભી ફ્રેન્ડસ હોય એ બધા ભેગા થઈને ખાય એકબીજાની વસ્તુ
મજા આવતી બધા ટિફિન પોત ન નાસ્તો બધું શેર કરતા
શેર કરતા
મજા આવતી અલગ અલગ ઘરનો નાસ્તો ચાખવા મળતો ટેસ્ટ કરવા મળતો કેવું એ બધાનું
હા અમે તો બધા ન હવે અમે ક્યારેક સાકરોોટલી લઈ ગયા હોઈએ તો બીજાનો. એટલે બધા ન આપડા ઘર નું છે ને કોઈ દિવસ આપણને ભાવશે નહી. તો બીજાના ઘરની એજ વસ્તુ તમને ભાવી જસે.
ભાવી ત્યાંના તો મમરાજ.
હા! હવે અમારો એક ફ્રેન્ડ હતો તે મગનું શાક અને. રોટલી લઈ આવતો. એજ વસ્તુ આપડા ઘરની ના ભાવ. ને પહી એ મગનું શાક ની, અંદર લીલા મરચાં ને એવું નાખ્યું તું ને, આખા પીસ મતલબ પીસ નાખ્યો તો. એ મગનું શાક એકનમ, ખબર નહીં દિલ ખુશ થઈ જાય, એ જયારે મગ નું શાક લાવતો ને એટલે બધા રેડી થઈ જતા, બધા તૈયાર થઈ જાય, એટલે આમ બે મિનિટમાં આખો ડબ્બો સાફ.
એવું. એટલો ટેસ્ટી હતું?
હા! પછી, અમે અહિયાં થી ઘરેથી મમ્મી પાપડ એટલે રોટલી પાપડ બનાઈ આપતા ને તેલમાં તળીને
એનામાં જલજીરા ને, મીઠું ને, મરચું નાખીને આપતા ત્યાં અમારી આઈટમ એટ ફેમસ હતી, એટલે અમે જી દિવસે લઈ જઈએ તે દી તરત જ ડબ્બો ખુલ્યો નથી ને સાફ થઈ જાય.
મજા આવતી. પછી અથાણું રોટલી લઈ જવાની, મજા આવે. કાં તો રા ત ની કાંઈ આઈટમ બનાઈ હોય, એ બીજા દિવસે સ્કૂલ માં લઈ જવાની મજા આવે. થેપલા કે એવું હોય મજા આવતી, યાર. હવે એ દિવસો યાદ આવેને. કહા મોટા થઈ ગયા એવું થાય
જૂના ફ્રેન્ડસ બધા, જૂના ફ્રેન્ડ સર્કલ હોય તે કોઈ મતલબ કોન્ટેકમાં નથી?
નથી ને.
કેમ?
સ્કૂલ ચેન્જ ગઈ બધા અમુક પછી બીહ સ્કૂલમાં જતા રહેતા, અમુક-અમુક અપડાઉન કરતા, એ બધા આવતા ને એટલે.
તો તમે તો એક જ સ્કૂલમાં ભણ્યા છો ને?
એટલે મને બીજા બધા તો ચેન્જ થયા ને, ફ્રેન્ડસ હોય
હા! એ તો ચેન્જ થાય, પણ જનરલી હવે આપણે એઈ સ્કૂલમાં ભણ્યા હોય તો કોઈક તો એક કોમન મતલબ ભેગું રહ્યું હોય ને છેલ્લે હુંધી.
ના. એવુંય ક્યાય હતું નહિં.
અમારે તો, અમારે તો સ્કૂલ ફ્રેન્ડ હજી બી અમારી જોડે કનેક્ટેડ છે.
અમાર નતા એવા એટલે, એ કે આપણા વાળા નતા મતલબ બધા બીજી-બીજી અલગ-અલગ આવતા બધા. બધા ભાઈ વેર વિછેર થઈ ગયા બધા.
એ તો છે જ ને હવે, અમારે અમારી જોડે હમણાં કનેક્ટેડ છે તે બી આ બધા મતલબ એક જ જ્ઞાતિ ના નથી, એ લોકો અલગ-અલગ છે, હવે એક છે એ મારવાડી છે, એક છે તે યુપી ના છે એ લોકો જોડે હજી બી કનેક્સ શન માં છી. હવે-હવે અમે તો સ્કૂલ બી સાથે કરી, પછી ઇલેવન્થ ટ્વેલ્થ અલગ પડી ગયો, હું ઈલેક ઇલેવન ટ્વેલ્થમાં મે બીજી સ્કૂલમાં કરી ત્યાંથી નીકળીન.
એટલે અહ ત્યાં છે તે બધું આખું ફ્રેન્ડ સર્કલ અલગ થઈ ગયું. પછી ત્યાંથી વળી પાછા અમે કોલેજમાં ભેગા થયા ને તો પાછું જે સ્કૂલમાં હતા ને એજ બધા કોલેજમાં ભેગા થયા. એટલે ત્યાંથી શું છે કે વળી એ કનેક્શન સારું થઈ ગયું, કે રિપીટ થઈ ગયું કે જે બધા સ્કૂલમાં હતા, એજ ભેગા આવ્યા, ને એમાં મસ્તી બી વધારે થઈ એક દમ મજા. અને એજ જેટલા બી કોલેજમાં હતા, એજ અમે કોલેજમાં ટ્યુશન જે કર તાં ને ત્યાં જ બધા ભેગા થયા.
એવું?
હા એટલે ખબર નઈ હવે સંજોગો વરસાદ ઉપરવાળા ની મહેરબાની બધા ભેગા થઈ ગયા ને ભેગા જ બધાની ડિગ્રી નીકળી ગઈ.
હમ હવે લખેલું હશેના હ સબમાં તો થઈ ગયું.
બધા એ જોબ કરાવા કે
ના અમુક નો બિઝનેસ છે. એક બે જોબ કરે છે. અ એક છે તે સ્કૂલ મતલબ અહિયાં સ્કૂલ છે. ફેમસ ડિવાઈન કરી એનામાં પ્રોફેસર છે. એક છે હા એક ઇન્વેસ્ટમેન્ટ એડવાઈઝર છે. એકની ફરસાણની ફેક્ટરી છે.
બરોબર સરસ સરસ.
હમ્મ. કોન્ટેક્ટમાં જ છે. હવે એક કેનેડા છે તો બાર જ ને ગયો એના ફાથર નું કશું મતલબ બિઝનેસ કે એવું કશું નતો તો એ ભાઈ એ ભાઈ એવું વિચાર્યું કે હવે ફાધર નું કશું છે નહી અમારા બધા નુ છે. છે તો પછી એને વિચાર્યું કેનેડા જતો રહ્યો. પછી અમે એને બધાને અમે બધા એનો કોન્ટેક્ટ કર્યો કે મતલબ ત્યાં અવાજ એવું છે કે નથી કે
કેવું એમ તો એને એવું કીધું કે તમારે તો બાપા ના ધંધા છે કે પછી મતલબ બીજી બી તમારે રીતે લાઈન છે. એને તોર કશું લાઈન લે બેના પપ્પા મતલબ સવારે વેલા ત્રણ ચાર વાગે ઉઠી ને દૂધ લેવાનું મૂકવાનું એનું કામ કરતા દૂધ નો ટેમ્પો ફેરવતા.
બરોબર એટલેને ક કરવું પડે પોતના ભવિષ્ય માટે.
હા એટલા માટે એ એ ગયો હતો. એની પાછળ એના ભાઈને બી એનું સેટિંગ કરી દીધું. એના મા બાપ તો હમણાં અહીંયા જ છે.
પછી ધીમે રહીને એ બી ત્યાં બોલાવી લેશે. આમાં જેનું મતલબ મતલબ સેટિંગ કર્યું છે. એંગેજમેન્ટ કર્યા છે. હમણાં જ.
હા હા બરોબર.
ચાલો તો મળીયે હવે સુવાના કે થોડી વાર છે હજી.
ના હવે નથી.
નથી ટાઈમ?
ના.
સુવાના છો એમ?
હા.
હા તો વાંધો નઈ. ચાલો કાલે મળીએે.
ચાલો.